હા ભાઈ કેમ છે મજામાં તમારે ત્યાં વરસાદ કેવો છે?
મે મજામાં વરસાદ તો બહુ વધારે છે, તમારે ત્યાં કેવું છે?
અમારે ત્યાં ભી બહુ વરસાદ છે આજ તો સ્કૂલ સ્કૂલ માંને પેલ ઓફિસ માં રજા આપી દીધી.
હા અહીં ભી. ધરમપુર માં ભી રજા આપી દીધી બધી જગયે કે સ્કૂલ કોલેજ બધું બંધ. રેડ અલર્ટ જારી થેલુસે.
બરાબર છે આપડ વલસાડમાં ને નવસારી છે, અમરેલી જિલ્લા છે એ બરા ત્રણ જિલ્લામાં જે હશે ને રેડ એલર્ટ આપડા સરકારશ્રી એ આપી દીધું છે. તો આપડે વરસાદ બહુ પડે.
હા એ બી વધારે જ વરસાદ પડતો છે.
બરાબર છે બીજું ચાય બાય પીધિ કે શું કર્યું?
નહી જે હજુ તો ઉઠો ત્યારથી ફોન જોતો હશે.
નાહી લેવ ને પછી તમે ચા પાણી નાસ્તો કરી લેવો. તો જરાક મન જરાક આપણું શાંત રહી ને શરીર બી આપણું તંદુરસ્ત રહે.
હા હમણાં મે જવાનો નાસ્તો જ લેવા જાયલો. નાસ્તો લઈને આવવા પછી જમી વમીને. નાઈ ધોઈ ને પછી ફ્રેશ થઈને આરામ કરીશ.
તમારે ટાઈમ કાઢીને નાસ્તો લેવા જવા પડે હું કે એકલા છું એટલે તમારા માટે. ત બી એકે મુશ્કેલી છે એટલે. તમારે જાતે જ કરવું પડે છે હા ને.
હા એ તો બધું જાતે જ કરવું પડશે કોઈ મળે ની બધા મમ્મી પપ્પા ગેલા છે યુપી મેં અને મારો ભાઈ સે. તો અમે બંને બધું જ કરીએ પછી કોલેજ કે સ્કૂલે જઈએ
બરાબર છે. તો આપડે આજે કોલેજની રજા છે તો તમે આજે શું શું દિનચર્યા કરવાના છો મે. તો એવું કરવાનું છે કે આ જે રજા છે તો આપડે ટાઈમ કાઢીને મેં તો પેલું બી એ ના મુદ્દા છે, વ્યાખ્યા છે. એ બધું બુકમાં લખી લેવાનું છે ને પછી ધીરે ધીરે વાંચવાનું છે ને સ્ટેટમાં છે પછી અકાઉન્ટ છે આપણું ઓડિટ છે. એવામાં થોડું થોડું લગતો રહેવાનો છે એટલે આપડો સમય નુ સમય બી ઉપયોગી નીવડે ને પછી આપડે સમય નો બી આપ આપણે બિન ઉપયોગી ની કરવું જોઈએ જે સમય મળે છે તેને આપણે ઉપયોગ કરી જ લેવો જોઈએ તમારો શું વિચાર છે એમાં?
મેં બી વિચારો છે કે સ્ટેટમાં દાખલા ગણીશું ને પસી અકાઉન્ટમાં જે દાખલા સમજ ની પડેલા છે. એને રિવિઝન કરીશું ને બીજું તો પેલા બધા ફોનમાં લાગી રે એટલે રેગ્યુલર એ રીતે ફોનમાં લાગી રેવું પડશે
બરાબર છે આજનું આજની જેન ઝી એવું છે કે તો વધારે પડતો મોબાઈલ નો ઉપયોગ વધારે કરે છે તો આપડે એવું ફોનમાં સેટિંગ કરવું જોઈએ કે આપણે જેટલા ટાઈમે જોવાનું હોય તેટલા કલાકનું જ પેલું અ લિમિટેશન રાખવું જોઈએ જેથી આપણે ફોન નો બહુ ઉપયોગ નહી કરી શકીએ ને પણ એવી આદત છે કે આપણને માણસને ખરાબ બી કરી શકે છે ને ફોન વસ્તુ સારી પણ છે. એટલે આપડે જેમ લત લગાડીએ તેમ અ બ તો આપડો પેલું આ આ આ દાખલા તરીકે આપણી વધારે ફોન જોવાથી આંખ પણ બગડી શકે છે. એટલે આપડે જેમ ફોન આપડે ઓછા જોશું ટેમ આપણા માટે સારું કેવાય છે. એટલે આપડે ફન જરાક ઓછું જોવાનું ટાળવું જોઈએ તમારો ખ્યાલ શું છે.
તમારી વાત સાચી છે પણ અમે ફોનમાં જ બધું આવતું છે કે ફોનમાં જો થોડુંક ધ્યાન આપવુ જોઈએ સોશિયલ મીડિયા એમાં જ છે એટલે મીડિયા પેલા સોશલ સમાજ જોડે જોડવું માટે થોડું ફોન જોવું પડશે એ હ.
બરાબર છે આજને આ આજનો જમાનો જ એવો છે કે ડિજિટલ યુગ થઈ ગયો એટલે બધી માહિતી જે છે ન્યૂઝ છે ખબર છે બધી તાત્કાલિક આપડા સોશિયલ મીડિયા પર આયીજાય મોટા ભાગે જ કોઈ અખબાર યાદી પર અ અખબાર યાદી જો વાંચતું હશે હ તો આપડે તો આપડ સોસ આજની જેન ઝી એ છે તો આપડે તો સોશલ મીડિયા છે જાણે કે ઇન્સ્ટાગ્રામ છે વ્હોટસએપ છે ટ્વીટર છે. ફેસબુક છે યુટ્યુબ છે તેમાં આપડે ન્યુઝ જોઈ લે છે.
તમારી વાત હાચી છે. ત્યાં ડિજિટલ માર માર્ગેબધા હિન્દુસ્તાનને બનાવવા માટે અમારા અ અમારા કોલેજમાં તો સર્ટિફિકેટ કોર્સ કરીને એક સબ્જેક્ટ પણ આવતું સે જેને એનો હજાર રૂપિયા ભરીને અમે પોસ્ટ કરતા હોઈએ મે એનાથી જ બધું ખબર પડે કે ડિજિટલ ઇન્ડિયા છે વિશે શું શું ચાલતું છે એમાં ડિજિટલ ઇન્ડિયામાં શું છે બધું એનાથી જ ખબર પડતું હોય
હા એ એ એ કોર્ષ ક એ એ કોર્ષ પણ આપણને ઉપયોગી છે એટલે કોલેજ દ્વારા પણ સારું કેવાય કે એ કોર્સ ને એડ કર્યો ને આપણા માટે કેવું કે આપડે ડિજિટલ માર્કેટિંગ છે એટલે આપડે ટોટલી ડિજિટલ દિશામાં એક રહેવું જોઈએ કેમ કે આજની પેઢી અ સ ડિજિટલ ડિજિટલાઇઝ છે એટલે આપડે ડિજિટલ વિશે સંપૂર્ણ ધ્યાન રાખવું જ જોઈએ. જેમ કે આપડે હવે આપડે બિઝનેસ કરવું હોય. તો આપડે વેબસાાઈટ બનાવવી પડે વેબસાઇટને કેવી ડિઝાઇન કરવા પડે પછી આપણ ને સર્ટિફિકેટ દ્વારા મેમ મે કહ્યું તેમ આપણે વેબસાઇટને કેવી હળવી અને સરળ બનાવવી જોઈએ જેથી આપડી કંપની ટોપ પર આવે ને જે ગૂગલ સર્ચમાં ઉપર આવે તો એવું બધું આપડે ઉપયોગી ની ની કર્યા કરવું જોઈએ.
હમ્મ તમારી વાત સાચી છે આજે તમારું પ્લાન હતું ને કલેક્ટર ઓફિસ જવાનું તેનું શું થઇયું?
હા. હા ભારે વરસાદને કારણે બધી જ જગ્યાએ કોલેજોમાં પછી સ્કૂલોમાં રજા આપી હતી એટલે પછી અ અ સર સર નો ફોન આવ્યો હતો કે આજે તમે ન આવતા કેમ કે પાણી ભરાઈ ગયેલું હશે તો તમને બી આવવામાં મુશ્કેલી પડશે એટલે પછી ફ્રેન્ડસ જોડે બધુ સર્કલ માં કહી દીધું કે આજે નથી આવવાના તો આજનો પ્લાન કેન્સલ થયો
હા અહીં તો બહું જ વરસાદ છે ને પાણી એટલા પડતા છે કે ખબર નહી પડે કે બી બી કઈ ગયા છે બધા ખાડા ને ઉપરથી પવન બી વધારે છે.
હા વાવા વાવાઝોડું સાથે પવન આવે છે આ વરસાદ આવે છે. વરસાદ નુ કેવું છે કે બે દખ થી એટલો ખુબ જ વરસાદ પડી રહ્યો છે કે બહાર નીકળવા જવાનું મુશ્કેલી પડી રહી છે આમાર બાજુ તો રસ્તા પર અને નદી નાળા ખંકા બધું ભરાઈ ગયું છે એટલે બહાર નીકળાય તે એવું હાલત જ નથી. એટલે આપડે વલસાડ બી જવું હોય તો જવાતું નથી.
હમ્મ અહીંયા બી એવુંજ છે હમ્મ. અ પેલા મોહનગઢ કે એ દિવસે લઈ જવાનું છે તેના વિશે કાંઈ કીધું કે
હા સરે તે કીધું કે મોહનગઢ આપડે બે તારીખે જવાના છે ને દસેક તારીખ બાજુ આપડે આવી લાગવાનો છે તો ત આપણે તાલીમ લેવા જવાનું છે એટલે આપણા માટે તાલીમ માટે બી એક કેવું કે આપડે એક સ્કીલ શીખી લઈએ કે આપણે ફ્યુચરમાં જી જીવનમાં અગાડી કામ આવે કે તો એક્ઝામ્પલ તરીકે મેં તમને કહું તો આપણને પાણી માં તટતા ન આવડતું હોય તો આપડણે ડૂબી જઈએ તો આપડે તાલીમ લીધેલી હોય તો આપણે ન ડૂબી એટલે ત્યાં આપણને પાણીમાં તટટા શીખવે છે. એટલે છે ને આપણે પા પાણી માં ડૂબતા હોય ને તે બચી શકીએ તે તે આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે.
આ બધું એક્ટિવિટી કરાવવાના છે કે મને તો એવું કે એમ ના લઈ જાય ન ખાલી ફરવા લઈ જવાના હશે એટલે મારે તો નામ નહી લખે ને મે મારો નંબર કદાચ નહી જ આવતો એમાં ફર્સ્ટ બેચમાં એટલે મેં નામ નહી લખાય્યુંને ઉપર થી બેંક પાસબુક ભી નહી મળે. મેં કયા જ નહી મળે બધા મમ્મી પપ્પ યુપી લઈ ગયેલા છે એટલે મેં અહં. કઈ આપી બી નહી શકતે એટલે મેં નામ નહી લખાવેલો.
બરાબર છે એમાં કેવું છે ને કે. આપણને ફરવા માટે નથી લેજોમ. કે આપણને તાલીમ લ તાલીમ લેવા લઈ જવાના છે કે પુરાને. છોકરાઓને આપણને. જીવનમાં.
હમ તમારી વાતચી છેમ. શું શું જઈ હમણાં નાસ્તામાં શું કર્યું.
માં કઈ નઈ મમ્મી ચાય બનાવી હતી ને ટોસ બિસ્કીટ ખાધી ને. મસ્ત એવું આ આનંદમય. નાસ્તો કરી અને સવારે સવા આઠે ઉઠી પડ્યો હતો મેં તો. કલેક્ટર ઓફિસ જવા માટે પરંતુ. ફ્રેન્ડ ફ્રેન્ડ નો મેસેજ આવ્યો કે આજે ત્યાં ત્યાં નથી જવાનો પ્લાન કેન્સલ થયો છે. એટલે પછી ઉભેલા ઉઠી પડ્યો. એને પછી સ્નાન પણ કરી લીધું ને ચા નાસ્તો પાણી કરી લીધું ને પછી.. હવે તમને ફોન કર્યો કે તમારો ત્યાં કેવો વરસાદ છે એમ કને.
તમે મને ગ્રુપમાં પેલા એડ કરી દેેશો કે. જે ગ્રુપમાં મેસેજ સર કરતા હશે તે ગ્રુપમાં.
હા હા ક કઈ વાંધો નહી અવળે જ કરી દઉં છું. ને તમે આવવાના છો ને તા આપડે કલેક્ટર ઓફિસમાં.
હા હા મેમે આવીશ.
ભાઈ કઈ બહ મુશ્કેલ કાર્ય નથી આપડ માટે તો એવું છે કે. આ ઈઝીજ કાર્ય છે એક વાર તમને શીખવાડી દઈશ ને. તો તમને ફટાફટ આવડી જશે તે તમને કામમાં કુશળ બી થઈ જઈશે.
હમ એટલે. એક પ્રકાર ન અકાઉન્ટ બનાવવા માટેનો ફાઇલ છે એના પર સિરીઝ નંબર જેવા લખવાના છે એવું જ કે.
હા મતલબમાં કે આપડે કે કે આપડે બેકી સંખ્યા પેલા આપડે. ભણતા ને તેવું. મતલબમાં કે એક પેજ પર આપડણે એક લખીએ તો બીજા પેજ પર આપડણે ત્રણ લખવાનું પછી. ત્રીજા પેજ પર પાંચ લખવાનું પછી સાત નવ અગિયાર તેર, પંદર સત્તર ઓગણીસ એકવીસ એવી રીતને. ફાાઈલમાં નંબર આપવાના ને જે ફ્રન્ટ પેજ પર હોય એક થી એમ કરીને લખેલું હોય. ને છેલ્લે નંબર જે આવે તે આપડે પેલા પેજ પર લખી કે. થી આટલા પેજ છે પછી ફાઇલ મૂકી દેવાની.
હમ તમારી વાત સાચી છે ચાલલે જ તો પછી મેં થોડી વાર પછી રહી ને ફોન કરું.
હા કઈ કઈ વાંધો નહી કામ પતાવો તમે.
હમ. .